હ
હાલો
હલો
હલો હાલો
હલો કેમ છો મજામાં?
હા બસ મજા તમે કેમ છો?
બસ બસ મજામાં મેં કીધું ઘણા દિવસથી વાત નથી થઈ તો તમને કોલ કરું
હા હા સારું કર્યું
બોલો જમી લીધું તમે
શું કેવો છો હા બસ જમી લીધું તમે?
બસ જમી લીધું મેં કીધું આજે ઓ બધા એક સાથે એક વિષય પર ચર્ચા કરતા હતા એટલે મેં વિચાર્યું પેલા તમારી સાથે પણ એ વાત કરું આજે
હા હા વા સરસ સરસ કયો વિષય?
તો આજે બધા ઓફિસ માં એવી ચર્ચા કરતા હતા કે આપણા જીવનમાં પૈસા સૌથી વધારે મહ ત્વના છે કે ખુશી
ઓ એવું કા હા હા બરાબર બરાબર આ તો ખરેખર વિચારવા જેવો જ વિષય છે મારા મતે બંને મહત્વના છે પણ જો એક પસંદ કરવાનું હોય તો હું તો ખુશીને પસંદ કરું છું તમે
અચ્છા બરોબર પણ તમે ખુશીને પસંદ કરો છો એવું તમે કીધું બરોબર પણ એવું કેમ
કારણ કે પૈસા હોવા છતાં જો મનમાં શાંતિ ન હોય તે પૈસાનો શું ફાયદો
નઈ એ વાત તો તમારી સાચી છે એકદમ પણ આજના સમયમાં કેવું થઈ ગયું છે તમને બી ખબર હશે કે પૈસા વગર કઈ ચાલતું જ નથી
હા એ વાત તો સાચી છે રોજિંદા ખર્ચા શિક્ષણ સારવાર અને ઘર ચલાવવા માટે પૈસા તો જરૂરી જ છે
હા અને એટલે જ ઘણા લોકો કેટલી બધી દિવસ રાત મહેનત કરતા હોય છે કે પૈસા એ લોકો થોડા બી કમાઈ શકે તો એમના રોજિંદા ખર્ચા પૂરા થ
હા એ વાત તો સાચી છે પણ ઘણી વાર એ મહેનતમાં પરિવાર અને પોતાની ખુશી માટે સમય રહેતો જ નથી.
હા એવા લોકો પણ મેં ઘણા જોયા છે કે સારી કમાણી પણ કરે છે અને હંમેશા તણાવમાં રહે છે.
હા એ વાત સાચી છે જીવનમાં સંતુલન હોવું જોઈએ.
હા કેમ કે જેટલું તમે કમાતા હો એટની સાથે જો તમને મગજ થી શાંતિ ના મળતી હોય. તો તમારા શારીરિક જીવન પર અસર પડતી હોય છે.
હા એજ ને.
એટલે તારા માટે પૈસા કેટલા પૂરતા હોય એવું કહેવાય.
એટલે કે સારી રીતે જીવન જીવી શકાય ને અને પરિવાર ની જરૂરતો પૂરી થાય થઈ જાય એટલે ઘણું.
હા એ વાત સાચી છે તમારી. તો પછી જો વધારે કમાવાની ઈચ્છા ના રાખવી જોઈએ આપડે.
ઈચ્છા રાખવી જોઈએ આપડે પણ એ માટે પોતાની ખુશી અને સ્વાસ્થ્ય ગુમાવી દેવું તે વસ્તુ તો યોગ્ય નથી ને.
હા એ વાત તમારી સાચી છે કે આપડે ખુશી માટે આપણું સ્વાસ્થ આપણેે ગુમાવી ના દેવું જોઈએ. કારણ કે પૈસો તો ફરીથી પણ કમાવી શકાય છે પણ સમય જે જતું રહ એ પાછું ક્યારેય નથી આવતુ.
એ જને. પરિવાર સાથે વીતેલ વિતાવેલો સમય સૌથી કિંમતી હોય છે. તારું શું કેવાનું આ બાબતે.
હા પરિવાર સાથે વિતાવેલો સમય અને એનાથી જે ખુશીઓ મળે છે ને એ સમય જતો રહેે ને તો એ પછી આપણને ક્યારેય પાછો નથી મળતો. અને એજ બધા કારણોમાં જો આપડે આપણું સ્વાસ્થ્ય ગુમાવી દઈએ એ તો એ વાર તો યોગ્ય નથી જ ને.
હા એજને.
બાળક પણ કેવા હોય છે તમને પણ ખબર હશે કે માતા પિતાને સમય કરતા ભેટો વધારે મળતી હોય છે.
હા એજ. અને અનેક ઘણી વાર બાળકોને ભેટ નહી પણ માતા પિતાનોો સાથ જોઈએ છે.
હા. સાચી વાત કહી તમે કે ખુશી માત્ર એવી વસ્તુ છે કે જે પૈસાથી નથી મળતી.
હા સાચા મિત્રો પરિવાર સાર સ્વા સ્વાસ્થ્ય અને મનની શાંતિ પણ એટલી જ જરૂરી છે.
હા પરંતુ જો ગરીબીમાં પણ આપણને ઘણી મુશ્કેલીઓ આવે જ છે.
હા એ વાત તો સાચી છે. એટલે હું કહું છું કે પૈસા જરૂર છે પણ જીવનનું અંતિમ લક્ષ્ય માત્ર માત્ર પૈસા ન હોવા જોઈએ.
હા એટલે પૈસા એવું કેવું આપડ સાધન છે એવું ગણાવી શકાય. પર ખુશી છે ને એ આપણું લક્ષ્ય છે.
હા એ વાત તો સાચી છે. આ વાક્ય તો ખુબ જ સરસ કહ્યું તમે.
અને આપણા જીવનમાં અંતે તો એવું જ હોવું જોઈએ કે પૈસા પણ હોવા જોઈએ જેથી આપણેે રોજિંદા ખર્ચા આપણા પરિવારની જરૂરિયાતો, બાળકોની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ બરોબર. પણ એનાથી આપણું આપણે સ્વાસ્થ્ય ગુમાવવું ના જોઈએ. એનાથી આપણને ખુશી મળવી જોઈએ.
હા હા હા એ વાત સાચી કઈ સંતુલિત જીવન સૌ થી સારું જીવન છે. હા.
હા અને તમે તમારા મતલબ કે ઘણા પરિવારમાં એવું હોય છે કે પૈસા ના કારણે ખુશીઓ નથી મળતી હો ઘણી વાર ઝઘડા થતા હોય છે પણ એમાં તમારા બધાને જે ઘરમાં એકબીજા ના માણસો હોય છે એ લોકોનું સ્વાસ્થ્ય પણ એ લોકો ગુમાવતા હોય છે અને તેની શાંતિ હોય ને પરિવાર માં ખોરવાઈ જતી હોય છે
હા એ વાત તો સાવ સાચી કીધી તમે
એટલે આપણે જીવનમાં આપણે એક વસ્તુ તો મેં આજે ઓફિસમાં જયારે ચર્ચા થ ને ત્યારે બ એવું જ કીધું કે આપણેે પૈસા તો કમાવા જ જોઈએ પણ એવી રીતે બી એ વસ્તુ માટે પાગલ નહી થઈ જવાનું કે આપડે આપણો શ્વાસ છે ગુમાવી દઈએ
હા હા એ તો વાત સાચી જ છે આપણેે પૈસા જરૂરીય છેએ જીવનમાં પણ એથી પેલા તો આપણેે સ્વાસ્થ્ય જોવાનું છે કારણ કે આપડે છે તો જ પૈસા છે
હા કેમ કે અત્યારે જો આપણે જીવનમાં કેટલી બધી વસ્તુની જરૂરિયાતો હોય આપડે દવાખાનામાં બી જ્યાં જઈએ તો પૈસા વગર કશું નથી ચાલતું તમે બે ગણા ત્રણ ગણા પૈસા આપો ને ત્યારે તો તમને સારવાર સારી મળી રહેતી હોય છે બાળકો ન શિક્ષણ પણ કેટલું મોંઘું થઈ ગયું જીવન જરૂરિયાતો છે એ બધું બી ઘણું મોંઘું થઈ ગયું છે
હા એ વાત તો સાચી છે પણ મારું કેવાનું છે ગમે તેટલા પૈસા હોય તમારી આગળ જે માણસો જ તમે ગુમાવી દો તો એ પૈસા શું કામ ના
હા એ વાત તમારી સો ટકા સાચી છે કે માણસ થી વધારે જરૂરી પૈસા ક્યારેય નથી હોતા
હા હા એજ ને મારું પણ એજ કેવાનું છે એટલે આપણે માણસને પણ પૂરતો સમય આપવો જોઈએ પછી આપણા માતા પિતા હોય મિત્રો હોય ભાઈ બહેનો હોય પૈસા જરૂર છે એ વાત સાચી પણ આપણે એને આપણું પૂરતો સમય કાઢવો પડે એની માટે
હા એ વાત સાચી કેમ કે એમના સાથેથી રહેવાથી ફરવા ફરવાથી આપણા ખુશી પ્રાપ્ત થતી હોય છે તો એમના જોડે આપડે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો જોએ એ લોકો જો ને આપડે વધારે સમય આપવો જોઈએ તો એ લોકો જોડે પછી એ તી ગયેલો સમય છે ને પછી ક્યારેય પાછું નથી આવવાનું તો પછી ભવિષ્યમાં બી કશું બી થાય કે બી કોઈ ઘટ બનેને તો આપણને એનો એ સમય પાછો યાદ આવતો હોય છે
બસ મારું ઈજ કેવાનું છે પછી ખાલી યાદો જ રહી જશે એ સિવાય કઈ નને માણસ તો જતું જ રહેવાનું છે આપ
હા અને પૈસાથી પણ એવું છે કે પૈસા થી આપણને માણસ પાછો નથી મળી જતો ક્યારેય પણ
હા એજ
પણ માણસ હશે તો આપણને કમાવાનું આપણે જીવન જરૂરિયાતો કે જે આપણા જીવન માટે જરૂરી છે કે આખલી જરૂરિયાતો તો આપડણે પૂરી કરવી છેઈએ જેમ કે ખાવા પીવાનું થઈ કયું રવાનું થય કયુ કપડા એ બધું આપ જીવન જરૂરિયાત છે પ્રાથમિકતા છે કે આપડે એટલું તો હોવું
જોઈએ બરાબર છે પૈસા વગર તો કઈ આમ કહે ને આપડે કે કઈ શક્ય જ નથી એ વાત તમારે સાચી કે પૈસા તો હોવો જ જોઈએ અને કેમાં આપણેે ના જોઈએ
હા બધી વસ્તુમાં અત્યારે પૈસા જરૂરી થઈ ગયા છે અને જો જીવન જરૂરિયાતની જે પ્રાથમિકતાઓ છે રેવું ખાવું પીવું કપડાં એ જો આપડું સંતોષ થઈ જતું હોય ને તો આપણે આપડી શોખ મોજ શોખની વસ્તુ ઉપર જઈ શકીી જેમ કે ગાડી છે. સારો બંગલો છે મોંઘી મોંઘી બ્રાન્ડ ના કપડા છે એ બધું આપડે ત્યારે જ જઈ શકી છી ને ત્યારે આપણને એનાથી ખુશી પ્રાપ્ત થતી હોય છે.
એડ છે ને અને અમુક કારણ અમુક ઓલામાં પૈસા થી આપણે ઝઘડા પણ બહુ થાય છે. દેખા દેખીમાં કે ભાઈ આની પાસે તો આટલો પૈસો છે તો આ આટલી ફેસિલિટીમાં રે છે. અને આપડે આગળ કઈ જ નથી તો એટલે પૈસા પણ જરૂરી છે એક ટાઈમે પણ આપણી જરૂરિયાત પૂરા થઈ જાય આટલા પૈસા આપણી માટે ઘણા છે.
હા સાચી વાત ક અને અત્યારના તો બધા જ અ યુવાન બાળકો પણ હોય છે એ લોકો પણ ઘણી કરતા હોય છે કે એકબીજાની દેખા દેખા કરીને મોંઘા કપડા લાવશે બ્રાન્ડેડ ચપ્પલ અને બુટ લાવશે ફોન પણ એ લોકો લોકોને એવા મોંઘા જોતા હોય છે પણ એ લોકો મા બાપ ની ખુશીઓનુ મા બાપની જવાબદારીઓું પણ ઘણી વાર નથી વિચારતા હોતા.
એજ છે. અને પેલાના જમાનામાં તો આટલી નતું આટલી મોંઘવારી પણ ના હતી. પણ આજકાલ તો બધી વસ્તુની જરૂરિયાત હોય જ છે. ત પછ સ્કૂલ થી માંડીને બ તું શાળાએ જવા માટે પૈસા જરૂરી છે, અત્યારે બાકી પેલા એવું ના તો પહેલાં તો સરકાર માન્યથી બધું થઈ જતું અને એટલા પૈસાની જરૂર પડતી પણ નહી. અત્યારે તો બધી જ શાળાઓમાં તો પૈસા ની જરૂર પડે જ છે, ભણતર માટે પણ પૈસો જોઈએ રેવા માટે પણ પૈસો જોય ખાવા પીવા માટે પણ પૈસો જોય આ ગામડા થી શહેરની જિંદગી માં જયારે માણસો આવી ગયા છેને, તે દથી તો પૈસાની બહુ જરૂરિયાત પડવાવામાં એ છે.
હા એ વાત તમે સો ટકા સાચી કે કે ગામડાથી જયારે જે લોકો શહેર તરફ અ આવતા હોય છે ત્યારે લોકોને પૈસાની ઘણી જરૂર રહેતી હોય છે. કે એ લોકોને એ શહેરના વિસ્તારો પ્રમાણે રહેવાનુ રેણી કરણી પણ એમની બદલાઈ જતી હોય છે.
હા એટલે જ નહી અને શહેરમાં આવીએ તો એ વસ્તુ તો વ્યવહારિક છે, કે પૈસા હોવા જરૂરી જ છે ગામડામાં આજ આપ આટલી જરૂર ના પડતી હોય પણ આપે એક વાર શહેરમાં રહેવા આવી ગયા. તો અહીંયા તો દેખા દેખીમાં બધું થવાનું જ છે પછી બાળકો હોય કે મોટા હોય, કે
હા અને શહેરમાં આવો એટલે તમારી જરૂરિયાતો પણ વધી જતી હોય છે મહોત્સવ પણ તમારા વધી જતા હોય છે.
હા હચવા
સારું ચલો મને તમારી આજે આ વાત સરળવા કરીને મને બહુ આનંદ આવ્યો આ છે.
હા હા મને પણ
સારું ચલો તો પછી હુ કરુ, તમને શાંતિ થી કોલ મે ક તું લાવ્યાજે ઓફિસ વાત થઈ હતી, તો હું તમને એક વખત કોલ કરી દઉં
સારું પડ્યું તમે હ
સારું સારું હા આવજો પછી તને શાંતિ થી ફ્રી થઈ અને તમને પાછો કોલ કરીશ
હા જરૂર જરૂર તમે પણ આવજો
હા આવછુ.